હલો
હા બોલો
હા શું કરો છો
ઓકે
તમારો અવાજ અટકે છે
હલો
હા મને સંભળાય છે
હા
હા
આ કઈ નઈ ઊંઘી ઊંઘી ને ફોનમાં જોઈએ કરી હા બોલો
હા સાંભળો ને મારા ઘર બાજુ તો પાવર પણ ગયો
હા એવું છે
હા
હમ હવે ખાવાનું ને એવું બનાવ્યું છે
ના ના બાકી છે થોડું રોટલા બનાવા
તમાર બજ તો બનાવે કે
હા
હમ
તમારી બાજુ નથી બનાવતા
ઉમર બાજ તો દાળ ભાત બનાવે
બરાબર અમારે બાજુ તો એવું કરે દિવસ હા દાળ ભાત ને બધું બનાવે હા કે દાળ પછી શાક રોટલાને બધું જ
એટલું બધું ખાય કોણ
અરે પણ બધું થોડું થોડું બનાવે એમ
હા બરાબર
હા ઓછુ ઓછુ જ બનાવે ખવાય એટલું જ
હમ
પછી હમણાં સાંજે ત્યારે ખાલી રોટલા શાક બનાવે
હા
હા
અમાર બાજુ તો સવારે ખાલી રોટલી ને શાક રાત્રે દાળ ભાત
હા
હમ પછી દાળ ભાત ખાઈને ઊંઘી જ જાવ ને એમ હ
બરાબર દાળભાત ખાય તો ઊંઘ આવે એવું કે એટલે હે ને
હા
હમ અમારા બાજુ અમે ટેવ પડી ગયેલી એમ પેલા થી અમે જન્મેલા ત્યારથી આવું જ બનાવે
હમ
હમ
કામબીબો આવે એટલે એટલું બધું કઈ ખાવા ખાવાનું બનાવવાનું કોના પાસે ટાઈમ ની કે ની એટલે પછી અમારા બાજુ તો એક એક જ કરે
જેમ કે સવારે રોટલી તો રોટલી જ ને સાંજે ભાત તો ભાત જ
હા તે સારું છે તમારે ત્યાંનું મને તો ખાવાનું સવારે બનાવવા કે તો કંટાળી જવાય કેમ બધુંજ બનાવે એટલે
હમ
બઉ વાર લાગે પણ મેં તો શું કરું બે બે ચુલા ને એવું સળગાવી દેવ મેં બનાવવાની હોય ને તો
હા પણ તમારે ત્યાં ગેસ હોય એટલે કઈ નઈ અમા અમારા અમારા ઘરે તો ગેસ પણ નથી
એટલે અમારા ઘરે છે પણ ને હમણાં ત્યારે તો પૂરો થઇ ગયેલો છે ના હમણાં વરસાદ બવ આવ્યો તો ને
હા
લાકડા બધા ભીના જેવા થઈ ગયે એટલે આખા ચીવડા થઈ ગયલા આવા વાસટ આવેલું તો તો સળગે નહી તો મારાથી તો બનાવાય નીહો રોટલા તો
એવું જ થાય ચોમાસામાં તો
ને મમ્મી તો લોકો તો એમ બનાવી્યા જ કરે આપડે હૌ બનાવીએે જ રે પણ ને મમ્મી લોકો એમ આખા ફેડી કાઢે એવું ઓછું સળગે તો એ આપડે ફેડવાની રહેવાય ત્યારે હમણાં તો મે બનાવું જ ની રોટલા ને તમારી બાજુ તો કેવું રોટલા તો ઢાકીને બનાવે હે ને હલો. હેલો. હલો. નઈ અવાજ આવતો તમારો
હલો.
હા સંભળાય છે મને તમને નહીં આવતો
હા હવે હવે
હા એટલે તમારી બાજુ તો હું રોટલા તે પેલા ફેડી ને બનાવે, ઢાકીને બનાવે ને. અમાર હા હા એટલે જતો તે પાણી લગાવી ને કરવાનું ને ત્યારે થાય ની જલ્દી.
પાણી લગાવીને કરવાનું ત્યારે નહી થાય?
હા એટલે થઈ તો જાય પણ ત્યારે છે ને ફીટે નહીં જલ્દી એમ બરાબર એમ સળગે તે એને બધું બરાબર રહેેવા જોઈએ તો જ સરખી નીકળે.
હા અમારે બાજુ તો પાણી નહી લગાવે તમારી બાજુ રોટલી બનાવે પછી ઉપરથી પાણી લગાવે ને?
હા અમારી બાજુ એવું નઈ કરે ખાલી રોટલી બનાવી દે પછી ઢાંકે ને પછી
હા જો ઢાંકે ત્યારે એવું થાય ને એકદમ એક સરખી વરાડ લાગે. ને બધે તેમ સરખી નીકળી આવે. ત્યારે પાણી લગાવીને પેલું કરે ને તો એમ ચૂલો સરખી રીત તે હળગવા જોઈએ તો જ થાય.
હા હ
હમ્મ.
પણ એમ તમે ઢાંક્યા વગર બનાવે ને ત્યારે કાચી કાચી એમ ની રહી જાય કે?
ના અમને એમ તો નહી લાગે એવી.
તમને પણ ટેવ એટલે કઈ નહી કે.
હા અમારી બાજુ અમારે ત્યાં જેવું નહીં બધા જ એવી જ બનાવે.
હા એટલે તમે એક દિવસ આવું આવું બનાવા તો મમ્મી કેવા લાગ્યા આ હું કાચું કાચું બનાવી છે.
ને તમે બનાવે ને તે અમને અલગ જ લાગે.
હા હા.
એ છે ને એમ મું જાક પેલી આમ પાણી લગાવેલુ હોય ને કેવું એમ અલગ જ પછી પછી જેવુ થઈ ગેલી હોય ને તેવી અમને લાગે.
અમારે બાજુ પાણી નહી લગાવે.
પાણી નહી લગાવે એટલે અમને આખી એમ સુખી સુખી જેવી લાગે એમ. અલગ જ. હા હમ્મ. તો તેવી તમારે ત્યાં બનાવે ને? તેવી રોટલી તે અમારી બાજુ કોઈ એક્સપાયર થઇ ગયેલું હોય ને ત્યારે બનાવે. હલો, હેલો, હા શું કઈ કામમાં છો કે શું? અવાજ નથી આવતો બરાબર? કઈ કામમાં છો કે શું અવાજ નથી આવતો બરાબર તમારો.
કોઈ કામ નહી આ બેસી ને તમારા સાથે જ વાત કરું. પણ નેટવર્ક ક્યારે ક્યારે છોડી દે.
બરા છે. હમણાં ચોમાસું ચાલે ને એટલે એવું થાય.
હા તે દિવસે બહુ વરસાદ આવ્યો ને ત્યારથી જ ખબર નહી ફોનમાં નેટવર્ક જ નહી બરાબર પકડે.
મારે માં ભી ક્યારેક એવું થાય પણ હમણાં તો આવેલું છે હહ શું કેવ?
તે દિવસે એક ફ્રેન્ડે ફોન કરેલો હતો ત્યારે બી આવું જ થતું હતું.
તો હમણાં તો શું હવે બે ત્રણ દિવસમા મારેમાં પણ નહોતું આવ તું પણ હવે હમણાં એક બે દિવસથી આવેલું છે.
હમ,
એમ તો મારા ફોનમા ફાઈવજી નું છે એ તો એ મારે ફોરજી પકડે ઘરે હોમ તો,
મારો ફોન બી ફાઈવ જી નો છે પણ મારો કાર્ડ તો વીઆઈ નો કે ની એટલે, હવે જીઓ નો કરવાનો વિચારશે પણ હવે ઘરે જવા ત્યારે પણ ઘરે બી, ટાઈમ મળે ત્યારે કરા,
છે.
હા કેમ કે આ વી આઈ નો કાર્ડ, છે ને એમાં તો રિચાર્જ પતી જાય તો એક દિવસ થાય નહી થાય પછી કાર્ડ બંધ જ કરી નાખે, પછી રિચાર્જ કરવા જ પડે એમ, અને પૈસા બી નહી હવે તો ઘરે મળે કોઈ નહી એટલે પછી, જીઓ નો કરે તો પછી ક્યારે રિચાર્જ,
હા તેમાં છે તો ફોન આવે જાય ને બધું જ થાય.
હા એટલે જીયોનો કરવાનો વિચારશે પણ, ટાઈમ મળે તો કરી એ,
મમ્મી નો હો વી આઈ નો જ છે તેનું તેમનો ભી જીયો નો જ કરવા સાથે એક દિવસે કરવી લઉ તો સારું.
પણ તમારા ઘર બાજુ જીઓ નેટવર્ક વધારે પકડે કે પછી વી આઈ.
બંને જ એમ પકડે,
ત્યારે તો કઈ નહી ને તો અમુક એરિયા માં અમુક નેટવર્ક પકડતા હોય એવું થાય, મારા ઘર બાજુ પાછું વી આઈ નો જરા પણ નહી પકડે.
હા, અમારે તો બંને જ એમ પકડે.
કોઈ જ નહી કાઢો મારે બાજુ પકડે બધા તે એરટેલ લેવા આવે ને, તે વા હું ની પકડે અમારી બાજુ જીઓ. પકડે ને જરા જરા પકડવાનું હોય ને તો તે આઈડિયા આવે ખબર, તે પકડે આઈડિયા તેને કદાચ વી આઈ કે ને, કલર હા તેજ રે, હા પણ તે છે ને આમાં આપણે એટલે નેટ વાપરવાનું નહીં. તો નહી પકડે, એમ જ સાદા ફોન હોય તો થોડું ઘણું પકડે.
હા બરાબર,
ને આપણને તો હું ખાસ કરીને નેટની જ જરૂર પડે.
હમ તે જ તો. મારા મામા લોકોને ગામમાં બીજો કોઈ જ કાર્ડ નહી પકડે ખાલી જીઓ જ
એવું છે તો પછી ત્યાંના બધા વ્યક્તિ લોકો શું કરે કઈ કામ હોય તો બરાબર છે એટલે મારા બાજુ જેવું
બાકીના બીજા કઈ હા બાકીના બીજા કાર્ડ નહી પકડે પછી અમે જ્યારે હો મામા તે ત્યાં પરુણા જઈએ તો મારું જે વી આઈ નો કે નહી આખું કોરું જ બતાવે ત્યાં તો ફોન ફોન કામ જ નહી આપે મારે તો
પણ કોઈના પરથી વાઈફાઈ લઈ તો થોડું ચાલતું હોય ને કે નહી
હા ત્યારે ચાલે ને પણ વાઈફાઈ કોના પરથી મામા લોકો હાથ બીક લાગે મને તો
એ સાચવુ છે એટલે મામા ની છોકરીઓને એવું કઈ હોય તો
કોઈ નથી મામાનું હવે નાનું છોકરું છે
હમ ત્યાં તો એના જોડે રમતા હોય ને મજા આવતી હોય
હા પણ એ બહુ રડે કોઈના પર જાય જ નહી
હા હા
એક દિવસે મે ને મમ્મી પરુણા ગેલા
હા
તો મને તો નાના છોકરાઓ બો ગમે કે નહી તો એને હાથ લગાવવાનું કે એના પેલા રમકડા આવે એને હાથ લગાવવાનું તો મલૂરોડે ને પછી ત્યારથી પછી મને લેવા નહી ત્યારે તં ત્યારથી પછી અમે નહી ગેલા હજી સુધી મમ્મી લોકો એક વાર ગેલા મમ્મી ને દીદી હવે હજ સુધી મેનની ગઈ
બરાબર
ખાલી એક વાર ગેલી હતી ત્યારે આટલું જ
મારા ઘરે હોવું છે ત્યાં હમણાં મામા ના ઘરે રઈને આવીને નાની છોકરી છે એ મારા ઘરે આવે ને તો બર રડે અમને જોઈને પડખે ની ત્યારે હોય પછી મારા બાજુ ના ઘરે છોકરાઓય છે એ લોકો બી મારા ઘરે રમમાં આવે તો બહ મસ્તી કર
હ
આવે છે મારે મને તો સંભળાય છે હેલો હા એટલે મારા ઘરે હા એટલે મારા ઘરે બાજુમાં છકરાઓ છે ને તે મારા ઘરે જ આવે મારી સાથે ખને બેસે બહુ મસ્તી તો ફાન કરે
હા એવા જ નાના છોકરા હતા અવારતા મોટા પગવાન ત એક ભાઈ નો છોકરો છે ને એ બી આવે ત્યારે એ એ નાનો હતો ત્યારે જ્યારેક દુ ખેલું ને તોમે એજરા તોતલો ભોલે તો તો બો હસી હ હ તે નાનો હતો તે જરા કેને દુખતું હતું કેની